હા હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં. આજે આપડે હવામાનમાં ફેરફારો અને ઋતુ વિશે વાત કરીએ.
હું મે પણ ક
આજે બહારનું હવામાન ઘણું સરસ લાગે છે. સવારે થોડો ઠંડો પવન હતો એટલે બહાર ફરવાની પણ મજા આવે.
હમ હા મેં પણ અનુભવ્યું છે, છેલ્લા થોડા દિવસોથી ઘણી ગરમી હતી. પણ આજે વાત વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો. આવું હવામાન હોય ત્યારે કામ કરવામાં પણ મન લાગે છે
હમ્મ સાચી વાત કહી તમે હવામાન આપણા રોજિંદા જીવન પર ઘણી અસર કરે છે તો ખુબ ગરમી હોય નેતો બહાર જવાનું મન નથી થતું નેજો ખુબ ઠંડી હોય નેતો વહેલા ઉઠવું મુશ્કેલ પડે છે બઉ
હમ્મ આપણા દેશમાં ત્રણ મુખ્ય ઋતુઓ આવે છે, ઉનાળો, ચોમાસું અને શિયાળો દરેક ઋતુની પોતાની તાની ખાસિયત છે, અને દરેક ઋતુ આપણને કંઈક શીખવે છે
હા, તમને કઈ ઋતુ વધારે ગમે છે?
આ મને તો શિયાળો ખુબ ગમે છે, ઠંડા વાતાવરણમાં ચાલવા જવું ગરમ ચા પીવી ફરીવાર પરિવાર સાથે સમય પસાર કરવો અને આરામથી કામ કરવું મને ગમે છે, તમને કંઈ ઋતુ ગમે છે.
મને શિયાળો ગમે પણ મને વરસાદની ઋતુ આમ વધારે ગમે સૌથી વધુ કારણ કે, વરસાદ શરૂ થાય ત્યારે માટીની જે સુગંધ આવે મસ્ત લીલાછમ વૃક્ષોને ઠંડો પવન આખું વાતાવરણ વાતાવરણ બદલાવી દે છે વરસાદ જો બારીમાંથી જોવો હોય નેતો પણ ખુબ આનંદ આવે હો.
હા, પરંતુ ક્યારેક વધારે વરસાદ પડે ત્યારે લોકોને મુશ્કેલી પણ થાય છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, ટ્રાફિક વધી જાય છે, અને ઘણા લોકોને કામ પર પોહોંચવામાં મોડું થઈ જાય છે.
હમ્મ એઈ વાત પણ સાચી એટલે જ તે દરેક ઋતુના ફાયદા અને નુકસાન બંને હોય છે જો ઉનાળા માં ગરમી હોય છે પણ કેરી તરબૂજ ને બીજા બધા ફળો ખાવાની કેવી મજા આવે ને શિયાળામાં ઠંડી હોય છે તો બીજી બાજુ પણ સ્વાસ્થ્ય માટે સારા શાકભાજી ને તાજું વાતાવરણ પણ મળે છે
હમ્મ સાચું કયું. મને લાગે છે કે હવામાન પેલા કરતા ઘણું બદલાઈ ગયું છે ક્યારે વરસાદ પડશે કે ક્યારે તડકો નીકળશે તેની ખાતરી રહેતી જ નથી.
હા હવે સમય જતા આબોહવામાં ખુબ જલ્દી ચેન્જ આવે છે આબોહવા પરિવર્તન એક મોટો મુદ્દો બની ગયો છે કેમ કે આપડે વક્ષો કાપી નાખા જંગલો ઓછા થઈ ગયા છે ને પ્રદુષણ ને વધતી વસ્તી એના મુખ્ય કારણો છે આબોહવામાં ચેન્જ થવાના
હા આબોહવા પરિવર્તન એક મોટો મુદ્દો બની ગયો છે વૃક્ષોનું કાપ કામ પ્રદુષણ અને વધતી વસ્તી તેના મુખ્ય કારણો માંથી છે.
હમ્મ આપણે દરેકે એ નાના પ્રયાસ કરવા જોઈએ. કેમ કે નાના નાના વૃક્ષો વાવ વા પછી થોડું પાણી બચાવવું ખોટું પાણી નો બગાડ ન કરવો જોઈએ પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવી જો આવા નાના પ્રયત્નોથી પણ ઘણો મોટો ફેરફાર થઈ શકે છે.
હમ્મ હું પણ એજ માનું છું જો આપણેે આજથી જ પ્રકૃતિ તેનું ધ્યાન રાખીશું તો ભવિષ્યમાં સારું હવામાન અને હવામાનમાં ફેર
આબોહવા પરિવર્તન ની વાત કરી તમને શું લાગે છે કે છેલ્લા દસ વર્ષમાં હવામાનમાં. સૌથી મોટો ફેરફાર કયો આવ્યો છે?
મારા માટે સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ઋતુઓનો સમય પેલાની જેમ નિયમિત રહ્યો નથી. હલો!
હલો!
અવાજ આવે છે. હા મને આવેજ. તમને આવે છે? હલો! અવાજ આવે છે મારો?
હા હા એક મિનિટ બ્લુટુથ કનેક્ટ થઇ ગયું તું મારું. વોચ હતી ને બ્લુટુથ વાળી કનેક્ટ થઈ ગઈ હતી.
હમ.
તમને શું લાગે છે? કેટલા મોટા ફેરફાર આવ્યા છે.
અ મારા મતે સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ર ટુ નો સમય પહેલાની જેમ નિયમિત રહ્યો નથી. ક્યારેક શિયાળો મોડો આવે છે અને તો ક્યારેક વરસાદ લાંબો ચાલે છે. કેટલીક વખત ઉનાળામાં પણ અચાનક વરસાદ પડી જાય છે.
હા મેં પણ એવું જોયું છે પહેલા લોકો સરળતા થી કહી શકતા કે કયા મહિનામાં કેવું હવામાન હશે. પરંતુ હવે આગાહી કરવી પણ ખુબ જ મુશ્કેલ બની ગઈ છે.
હમ. ટેકનોલોજી અને હવામાન વિભાગની આગાહી થી થોડી મદદ મળે છે. છે પરંતુ કુદરત ને સંપૂર્ણ રીતે કોઈ નિયમ. નિયંત્રિત કરી શકતું નથી.
હમ્મ, સાચું કહ્યું. જો ખેડૂતો માટે તો હવામાન ખુબ જ મહત્વનું છે ને? તો યોગ્ય સમયે વરસાદ નહી પડે તો પાકને ઘણું નુકસાન થશે અને તેમના પાકને વાવવા માટે પણ ખુબ જ મોડું થઈ જશે તો તે સરખો પાક પણ નહી લઈ શકે.
હમ્મ, મને લાગે છે કે ખેડૂતોને આધુનિક ખેતીની પદ્ધતિઓ અને હવામાનની માહિતી સરળતાથી મળવી જોઈએ.
હા, હું સમત છું તમારી વાતથી. આજે આપણે મોબાઈલ એપ્લિકેશનને સમાચાર દ્વારા ખેડૂતોને વરસાદ તાપમાન ને પવન વિશે જો મારી માહિતી મળી શકે છે અને યોગ્ય ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે.
હા, હવામાનનું અસર માત્ર ખેતી પર જ નહી પરંતુ આપણા સ્વાસ્થ્ય પર પણ થાય છે.
હમ્મ, બિલકુલ કેમ કે ઉનાળામાં શરીરમાં પાણીની કમી થઈ શકે છે તેથી વધુ પાણી પીવું જોઈએ. બની શકે તો લીંબુ પાણી અને છાસ પણ પીવી જોઈએ. તડકામાં લાંબા સમય સુધી રહવાનું ઓછું કરવું જોઈએ, કારણ કે જો તડકામાં રહીએ તો આપણને હીટ લાગી શકે છે અથવા લુ પણ લાગી શકે છે ને આપણે બીમાર પડી શકીએ.
હમ્મ, સાચું કહ્યું તમે અને શિયાળામાં ગરમ કપડા પહેરવા જોઈએ. ઘણા લોકો ઠંડીને હળવાશથી લે છે અને પછી શરદી, ઉધરસ કે તાવ થઇ જાય છે.
હા, એવું બની શકે છે વરસાદની ઋતુ તું માહિતી ખાસ કરીને સાવચેતી રાખવી જોઈએ. બહારનું ખુલ્લું ખાવાનું ઓછું ખાવું જોઈએ ને સ્વચ્છ પાણી
હા, કારણ કે વરસાદ દરમિયાન પાણી જન્ય રોગો વધવાની શક્યતા રહે છે. સ્વચ્છતા રાખવી પણ ખુબ જરૂરી છે.
હા, મને એક વાત યાદ આઈવી જયારે હું નાનો હતો ને, ત્યારે વરસાદ પડતા જ મારા મિત્રો કાગળની હોડી બનાવીને પાણીમાં તરાવતા. તે દિવસો આજે પણ બહાર વરસાદને જોઈને ખુબ યાદ આવે છે.
હમ્મ, અરે વાહ હું પણ વરસાદમાં ક્રિકેટ રમતી હતી. ભીના થઈ જતા હતા મજા આવતી. પછી ઘરે જઈને ગરમ ચા અને ભજીયા ખાવાની મજા જ અલગ હતી.
હમ્મ, ખરેખર. દરેક ઋતુ સાથે ઘણી યાદો જોડાયેલી હોય છે. જેમ કે ઉનાળાની રજાઓ, શિયાળાના પ્રવાસ ને વરસાદની મજામાં અલગ જગ્યાએ ટ્રેક પર જવું, ડુંગરા ઉપર જવું ને જંગલ વિસ્તારમાં ફરવું બધું જ ખાસ લાગે છે.
હમ્મ. ઉનાળાની રજામાં લોકો હિલ સ્ટેશન અથવા ઠંડી જગ્યા ફરવા જવાનું પસંદ કરે છે.
હા, ને જયારે શિયાળામાં ઘણા લોકો પિકનિક અથવા કુદરતી સ્થળોની મુલાકાત લે છે. ઠંડુ વાતાવરણ હોવાથી મુસાફરી પણ આરામદાયક લાગે છે અને ખુબ જ મજા આવે છે.
હમ્મ, હવામન પર્યટન ને પણ અસર કરે છે જો હવામાન અનુકૂળ ના હોય તો લોકો પોતાની મુસાફરી મુલતવી રાખે છે. લધવીરા.
તેથી પહેલા પ્રવાસ પ્રવાસ પહેલા હવામાનની આગાહી જોવી સારી ટેવ છે.
હમ્મ, મને લાગે છે કે પર્યાવરણને બચાવવા માટે સરકાર ઉપ રાંત સામાન્ય લોકોની પણ મોટી જવાબદારી છે.
હમ્મ, ચોક્કસ. કેમ કે જો દરેક વ્યક્તિ પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા રાખે ને વૃક્ષો વાવે પાણીને વીજળીને જરૂર પડતો જ ઉપયોગ કરે તો કોનો સારો બદલાવ આવી શકે?
હમ્મ. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો પણ એટલું જ જરૂરી છે તેના કારણે જમીન અને પાણી બંને પ્રદુષિત થાય છે.
હા, એના બદલે કપડાની થઠેલી ને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. કે જેવી વસ્તુઓને આપડે રીસાયકલ કરી શકીએ.
હમ્મ. ક્યારેક લોકો વિચારે છે કે મારા એકલા પ્રયાસ થી શું થશે. પરંતુ દરેક સારો બદલાવ એક વ્યક્તિથી જ શરૂ થાય છે.
હા, હું પણ એવું જ માનું છું. કે જો એક વ્યક્તિ બીજા લોકોને પ્રેરણા આપે તો ધીમે ધીમે આખો સમાજ પણ બદલાઈ શકે છે.
હમ્મ. શાળાઓ અને કોલેજમાં પણ પર્યાવરણ અને હવામાન વિશે વધુ જાગૃત લાવવી જોઈએ
હા વૃક્ષ સૌરોવ પણ ના કાર્યક્રમો કરવા જોઈએ સ્વચ્છતા ના અભિયાન કરવા જોઈએ. ને પાણી બચાવવાના કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી બની શકે છે
હમ્મ સાચું કહ્યું. આજે આ વિષય પર વાત કરીને સારું લાગ્યું.
હા મને પણ આપણેે હવે આગળ બીજા કોઈ ટોપિક ઉપર આગળ ચર્ચા કરીશું
ઓકે બાય.
બાય